હલો, કેમ છો? મજામાં? હલો! હા, તું કેમ છે?
બસ.
બસ, હું મજામાં. ઠીક. હું તો એકદમ મજામાં છું.
હું તમને કેતો હતો કે, અત્યારના આધુનિક યુગમાં ફૂલ મોબાઈલ નો ઉપયોગ કરવામાં આવે છે, અને મોબાઈલની લીધે.
મા લીધે આપણને ઘણા સારા ફાયદા થાય છે, અને ઘણા ખરાબ ફાયદા પણ થાય છે. શું કેવું તમારું? હા, સાવ સાચી વાત છે. આ આજનો યુગ અને આજની પેઢીઓ એવી થઈ ગઈ છે. એકવીસમી સદી માં મોબાઈલ વખત. કરતો જીવન શક્ય જ નથી, એવું લાગે છે. પેલા તો અમે લોકો નાના હતા ને ત્યારે મોબાઈલ જેવું કંઈ હતું જ નહીં. અ હતું ખરી, પણ ઓલા સાદા ફોન હતા, કીપેડવાળા. અને ઓલા ઘરમાં. ને ડાઇલ કરવા માટેના ઢબલા નથી આવતા એવા હતા, અને હવે તો મોબાઈલ એટલે એક હાલતું ચાલતું કોમ્પ્યુટર પણ કહી શકીએ કે, બધું જ કામ મોબાઈલમાં થઈ જાય એવું છે. મોબાઈલનું કામ કે મોબાઈલમાંથી કોલ થઈ જાય, ઇન્ટરનેટ ઉપરથી તમને બધી માહિતી મળે. ઉપરાંત, મોબાઈલમાંથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો, કોઈ પાસેથી પૈસા મંગાવી શકો, કોઈને મોકલી શકો, અને આ. કોરોના પછી તો બાપરે બાપ, મોબાઈલ એટલે તો જાણે કોઈ બજારમાં પણ નથી જતું. જે પણ કઈ જોતું હોય, એટલે ઓનલાઈન શોપિંગ અને મોબાઈલ, મોબાઈલ, મોબાઈલ. સવારે ઉઠી અને જોવું ને, તો સૌથી પેલા લોકો. મોબાઈલ જ પકડે છે.
એ વાત તમારી એકદમ સાચી. અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ નો યુગ યુઝ બહુ વધી ગયો છે. મોબાઈલ બધા બહ યુઝ કરે, ને કંઈ પણ કામ હોય, બધું મોબાઈલ દ્વારા અત્યારે બધું થઈ જાય. એટલે માણસો વધારે મો. યુઝ કરે. જેમ કે આપડે કોઈ પણ પ્રકારની શોપિંગ કરવી હોય, તો ઓનલાઈન શોપિંગ થઈ જાય. પછી કોઈ પણ જાતની માહિતી જોતી હોય, તો એ ઘરે બેઠા બેઠા મળી જાય. તમારે કઈ પણ જો જમવાનું કઈ બનાવવું હોય. ઓનલાઈન. યૂટ્યુબ દ્વારા તમને મળી રહે, અને તમે ઘરે બેઠા બેઠા એ બનાવી શકો. આવી બધી ઘણા બધા પ્રકારની બધી સુવિધા કરી આ મોબાઈલમાં યુઝ થઈ જાય, અને તમે એનો ઘણો બધો લાભ ઉઠાવી શકો. જેમ કે, કોઈ પણ પાસેથી. તમે ઘરે બેઠા બેઠા મંગાવી શકો. બધું ઓનલાઈન યુઝ થવા માંડ્યું, એટલે બધી રીતે આપને ઓનલાઈન સહાય મળવા માંડી, અને જેથી. આમ જોઈએ ને, તો એક પણ પ્રકારનો આમ. હા ફેસ ટુ ફેસ, એટલે કે સામો- સામી કોમ્યુનિકેશન સાવ ઓછું થઈ ગયું છે અત્યારના આધુનિક યુગમાં, અને જે પણ કઈ પણ કામ હોય એ બધું ઓનલાઈન યુઝ થવા માંડ્યું છે, અને આની લીધે, આ જોઈએ તો આમ એકબીજાના સંબંધો પણ.
એકબીજા ના સંબંધો પણ ને લીધે ઘણા બધા ખરાબ થાય. તમારું. હા, સાવ સાચી વાત છે. મોબાઈલ વાપરવાના ફાયદા પણ ઘણા છે અને ગેરફાયદા પણ ઘણા છે. હા, મોબાઈલ થી જે વિશ્વ નજીક આવ્યું છે, પણ જે પરસ્પર આપણે કોમ્યુનિકેશન થતું હતું ને ફેસ ટુ ફેસ. કોમ્યુનિકેશન થતું હતું ને ઈ સાવ ઓછું થઈ ગયું છે. જો મોબાઈલમાં બધાને ફેસબુક ફ્રેન્ડ, ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ એવા ફ્રેન્ડ હજારોની સંખ્યામાં હશે, પણ જ્યારે પોતાની લાગણીઓ વ્યક્ત. કરવા અથવા પોતાની દુઃખ ની વાતો કરવા અથવા પોતા સુખ ના આપડો સાથે બતાવા માટેના ફ્રેન્ડસ હોય, જે આપણને રોજ મળતા હોય છે કે અઠવાડિયે કે મહિને દિવસ મળતાં હોય છે. ફ્રેન્ડસ ની સંખ્યા ઓછી થઈ ગઈ છે એટલે. લ આમ બહુ જ સારો છે! અરે, મોબાઈલમાં તો કેવું છે- ચલો, મારી પાસે દૂધ નથી, બ્લેન્કેટ કરો દૂધ આવી ગયું, દસ મિનિટ છાસ ખાલી થઈ ગઈ છે, મારી પાસે ખાંડ નથી. તો એ બહુ જ સારું છે કે આ એકવીસમી યુ. સદીમાં તમને બધું ફાસ્ટ જીવન થઈ ગયું છે અને આવી બધી સગવડતાઓ પણ મળે છે, પણ એના ગેરફાયદાઓ પણ ઘણા છે કે જે સામાન્ય બજારો હોય છે ત્યાં નાના- નાના માણસો હોય છે, જે ગૃહ ઉદ્યોગ. જે ગૃહિણીઓ છે, એ એ લોકોને જે ફેસ- ટુ-ફેસ માણસો વસ્તુ લેવા આવતા, ખરીદી કરવા આવતા હતા, એ બધું ઓછું થઈ જાય છે, એટલે જોઈએ ને તો આમ રોજગારીમાં ઘણો બધો ફેર પડે છે કે જે બધું. બજારમાં માણસો પોતે જઈને લેતા હતા અને બધું વસ્તુ જોતા હતા, એની બદલે હવે બધા ઓનલાઈન વસ્તુઓ મંગાવે છે, એટલે ઈ રોજગારીમાં અને જે નાના-નાના શહેરો, ગામડા હોય ત્યાં જે માણસોની રોજગારી મળતી. મળી રહેતી હતી, એમાં ઘણો ઘટાડો થયો છે, એટલે ઈ એક ગેરફાયદો પણ છે મોબાઈલનો. પણ શામાં ફાયદા પણ એટલા છે કે તમે નાનો. નાનું કરો અથવા તમે નાનું કોઈ સ્ટાર્ટઅપ કરો તો તમારે એની એડવર્ટાઈઝિંગ કરવી હોય તો તમારે કોઈ બેનરો કેવું લગાવવાની જરૂર નથી. તમે તમારું સ્ટેટસ અપડેટ કરી દો, તમે તમારા સોશિયલ મીડિયા ઉપર તમે જાહેરાત આપ. તો ઘણા બધા માણસો જોવે છે અને તમને ફોલો પણ કરે છે, અને એ તમારી પાસે ઇન્ક્વાયરી પણ લે છે, એટલે એ ફાયદો છે, પણ સાથે સાથે ગેરફાયદા પણ છે. શું કો છો તમે?
હ ગા મોબાઈલને ઘણા ફાયદા છે ફાયદા પણ છે અને ઘણા બધા ગેરફાયદા પણ. જે એ આઈ ન બી વધી ગયો છે ને, તેને લીધે ફાયદા તો બહુ બધા થઈ જાય- કંઈ પણ વસ્તુ હોય એ તમને બેઠા બેઠા પ્રોવાઈડ કરવી. કોક દીઠ એમ
બેઠા બેઠા મળી છે, ત્યાં પણ કઈ પણ પ્રકારની વેબસાઈટ બનાવી છે, કંઈ પણ તમારી ઈમેજ જોવે છે, કોઈ પણ વસ્તુ જોવે, તમે તમે એ આઈ ન કયો તો એ તમને બે જ મિનિટમાં બનાવીને આપી દે, જેને લીધે અત્યારે જેો.
એ લોકોની નોકરી દાવ ઉપર લાગી ગઈ છે, કારણ કે બધું જ કામ એઆઈ કરશે તો પછી આવી રીધ લોકોને રોજગારી કેમ મળશે? આ એના ગેરફાયદા પણ છે અને ફાયદા પણ છે કે ઘરે બેઠા બેઠા બધી વસ્તુ મળી જાય.
તો મળી જાય.
એ મળી જાય, અને ગેરફાયદો એ બીજો એ પણ છે, કે અ આ બધા જે સોશિયલ મીડિયા ઉપર બધા ઇન્ફલુઅન્સર હોય કોઈ પણ માણસ હોય એના બધી ઇમેજો ના ખોટા યુઝ પણ થાય, જે
દ્વારા બધું કરી શકે ટૂંકમાં, અને તેની લીધે ઘણા બધા લોકોની જીવન પણ બરબાદ થઈ જાય. આ બધા એના ગેરફાયદા પણ છે. ફાયદા એ છે, એને ગેરફાયદા એ છે, પણ મોબાઈલને લીધે આમ જોઈએ ને તો જીવન.
છે.
તમારું હા, એ વાત સાવ સાચી. કે મોબાઈલને લીધે જીવન સરળ બની ગયું છે, પણ હા, તમે જે એ આઈ ની વાત કરી ને તો એઆઈમાં તો જો તમને બધું એ પ્રોવાઈડ કરે છે, પણ સાથે સાથે. તમારી માહિતી પણ લે છે, એ બીજાને સપ્લાય કરે છે, તો તમારો ડેટા લીક થવાનો અથવા તમારી પ્રઇવેસી ન જળવાઈ રહે તે પણ એક ગેરફાયદો જ કહેવાય ને. અને આ સોશિયલ મીડિયા. જો સોશિયલ મીડિયા ઉપર તમે સારું વર્ક કરો ને તો ઈટ્સ ઓકે, તો તમે એક નાગરિક તરીકે એક સારું કામ કરો છો, પણ મેં જોયું છે, કે સોશિયલ મીડિયા ઉપર ખરાબ પણ કામ થતું હોય છે, અને સારું પણ થતું. હોય છે, તો એ ખરાબ કામ થતું હોય અને એને લોકો ફોલો કરતા હોય અને એ જોતા હોય તો એક એક ન્યુશંસ જ થયું કહેવાય ને?
હમ, ઈ વાત પણ સાચી તમારી. અને એક મને બીજી વાત પણ યાદ આવી કે સોશિયલ મીડિયા અને ઉપયોગ કરવામાં એજ્યુકેશન સિસ્ટમ થોડીક ખરાબ થઈ ગઈ છે, ખરાબ મતલબ સારી રીતે ને ખરાબ તે. એજ્યુકેશન. સિસ્ટમમાં એવું થાય કે લોકોને ઓનલાઈન ક્લાસીસ શરૂુ થઈ જાય, બાળકોને ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ જાય એટલે મોબાઈલ નો યુઝ પણ વધી જાય અને છોકરાઓને સ્કૂલે તો ભણવામાં આવે જ તે પણ હોમવર્ક હવે કેવું કરે. દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે અને ઓનલાઈન એપ્લિકેશન જ આપવામાં આવે કે તમારે એમાં હોમવર્ક કરવાનું દરરોજ મોબાઈલમાં તમારું હોમવર્ક આવી જાય શું શું કરવાનું, આ કરવાનું, તે કરવાનું એ બધી વસ્તુ મોબાઈલમાં આવી જાય.
છોકરાઓને આમ ફાયદો રેય પણ એની કારણે છોકરાને મોબાઈલ નો યુઝ વધી જાય અને મોબાઈલ નો યુઝ વધે તેથી ચશ્મા અને આંખો ખરાબ થવાનો પ્રોબ્લેમ વધે તમારું શું કેવું? હા, સાવ સાચી વાત કરી તમે. સ્ક્રીન ટાઈમ વ બાળકોનો એના આંખોમાં યુવી રેન્સ તો ઓલરેડી એટલી તો આવે જ છે, અને સાથે સાથે આ બ્લુ રેન્સ એટલે બાળકોની આંખો તો એટલી ખરાબ થાય છે, ને આ બધું શરૂ થયું છે, કોરોના પછી કારણ કે કોરોનામાં જે ઓનલાઈન એજ્યુકેશનની થીમ શરૂ થઈ પછી વર્ક ફ્રોમ હોમની થીમ શરૂ થઈ એટલે માણસોને ઘણી સવલત મળી છે, પણ સાથે સાથે બાળકોનું ફ્યુચર થોડું દાવ ઉપર લાગ્યું છે, કે જે ફેસ ટુ ફેસ ટીચરો જે ભણાવે છે અ ઈ ઓનલાઈનમાં થોડું એની અસર મને તો એવું લાગે દેખાય અમે અમારા સમયમાં જે ટીચરો પાસે ભણ્યા છીએ અને જે અત્યારના ટીચરો પણ એ લોકો પાસે બીજો ઓપ્શન પણ નથી ને કારણ કે અત્યારનો સમય એવો છે કે સમય સાથે ચાલવા માટે તમારે આ બધું કરવું પણ પડશે એટલે આમ મોબાઈલ ના ફાયદા પણ છે, ઘણા બધા અને હા બાળકો છે, ને મોબાઈલ એડક્ટ થઈ ગયા છે, હવે કે એ એ લોકોને એવું છે કે અમે ભણી તો તમે અમને અડધી કલાક મોબાઈલ આપજો અને મેં તો જોયું છે, ઘણા બધા પેરેન્ટ્સ સાવ નાના નાના બાળકો હોય લાઈક કે સાત આઠ મહિના ના હોય કે વરસ દોઢ વરસ ના બાળકો હોય જે જમતા ના હોય ને એને મોબાઈલમાં સોંગ કરી દે કાર્ટૂનસ કરી દે તો એ લોકો કાર્ટૂન્સ જોતા જોતા ખાઈ લે છે, તો આ તો બહુ જ ખરાબ બાબત છે, કે આટલા નાના બાળકોને મોબાઈલ આપી ગયો છો તમે અને એમની આંખો ખરાબ થાય છે, અને એ લોકો કો નું એમ કે આટલા નાના હોય ત્યારથી જ મોબાઈલ એડક્ટ થઈ જાય છે, તમે જોયું છે આવું?
હા મેં જોયું જ છે કે મારા એક અંકલ છે એનો છોકરા ને તે આવી રીતે જ મેં જોયેલો છે કે જે કાઈ પણ જો રો હોય કાઈ પણ એને ભૂખ લાગી હોય, રડતો હોય ને ત્યારે એને ફોન આપી દે અને ફોન આપી દેને તેથી તે ફોન જોયા રાખે અને રડતોય બંધ થઈ જાય ફોનમાં કાર્ટૂન કરી દે આવું બધું કરે તેથી બાળકોનું નાની ઉંમર
નાની ઉમર માં ખરાબ અસર થાય બાળકો ઉપર. સાવ સાચી વાત છે, તો આપરું તો નય પણ આપણે એવું વિચારીએે કે ચલો આપણેે આપણા જ ઘરમાં અ બાળકોને થોડો મોબાઈલ ઓછો આપશું અને આપણે એની સાથે રમશું, વાતો કરશું અને આપણે આપણા ઘરેથી જ શરૂઆત કરી શકીએ અને આપણા ઘરેથી જ આના વિશે આગળ પગલા લઈ શકીએ સારું ચાલો આપણે આજથી નાના ભાઈ બહેનોને આપણે મોબાઈલ ઓછો આપશું અને એની સાથે રમશું બરાબર ને?
હા, બરોબર ચાલો દીદી બાય.
બાય.
આવજો.